હલો જય શ્રી કૃષ્ણ. ભાઈ.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
એકદમ મજામાં હમણા તો મતલબ મા ઘરે પણ બધું સારું છે અને ઠંડો પાણી પણ ખુબ જ, સારી રીતના ચાલ્યા કરે છે તમારે કેમ છે બધું?
હા અમારે પણ હમણાં તો જે કરિયાણાની દુકાન જે ચાલતી છે તે એકદમ સારી રીતે ચાલતી છે અને હમણા તો સારી એવી ગ્રક આવી રહી છે, કારણ કે હવે તોિજટલ પેમેન્ટના કારણે ઘણા બધા ગ્રાહકો વધારે પસંદ કરે છે કે ઓનલાઈન પેમેન્ટ જ વધારે કરશે, કારણ કે હું પણ તો જે કરિયાણા સ્ટોરમાં જે પણ બધો માલ લાવવાનો હોય છે વેપારી પાસેથી તે વધારે પડતો તો ઓનલાઈન જ લાવું છું ને ઘણા બધા પ્રકારના જે પણ ખર્ચા કર છે તે વધારે પડે તો ઓનલાઈન જ કરું છો અને રોકડ તો જેટલી પૂરતો મેી એટલે જેટલું કામ હોય છે તેટલું એ લોકોનો યુઝ કરું છ છે કારણ કે રોકડ આપડણે જેટલું વધારે યુઝ નહીં કરશું એટલું આપણા માટે સારું કારણ કે આપણે વધારે ઓનલાઈન પેમેન્ટને જે સુવિધા મળી છે આપણા દેશમાં તે યોગી રીતે આપણને વાપર જોઈએ, અને આપણે બધાને શીખવું બી જોઈએ આપણા પરિવાર છે પછી આપણા જે ભાઈ બંધો છે, તે લોકોને જાણ કરવી જોઈએ કે આનલાન પેમેન્ટ તમે યુઝ કરો તો તમારા માટે ખૂબ સારું છે, કારણ કે તમે વધારે યુઝ કરશો તેટ તમા ચોરી થવાનો ભય રહેશે કારણ, કે તમે જ્યાં પણ જશો ત્યાં તમે રોકાડ લઈને જશો તો પછી ચોરી જે ચોર આવશે તે ચોરી કરવાવામાં સફળ રહેશે, એટલે કે આવી જે આવી જે પરિસ્થિતિ આપે દૂર રહેવું છે જેથી કરીને આપણે ચોરી કે ત ઓછી થશે, એટલે કે ઓનલાઈન પેમેન્ટ સારી વસ્તુ છે આજકાલના આધુનિકમા, તમારે શું ચાલી રહ્યું છે જે તમે જે ધંધો વ્યવસાય કરો છો તમા તમારે મોફલી તં ટીવી છે એસી છે ઇલેક્ટ્રોનિક તમારા દુકાન ચાલી રહી છે, ત્યાં તમે જે તમારે જે્યા વારી પાસે તમે જે માલ મંગાવો છો એટલે જે કંપની પાસેથી, ત્યાં તમે આમ રોકાણમાં વવાર કરો છ પછી ચેકમાં કરો છો?
હા ભાઈ ઝોમેટો છે ને ઓનલાઈન પેમેન્ટનો જ ઉપયોગ વધારે કરીએ છીએ કારણ કે તમને ખબર જ છે કે ઓનલાઈન પેમેન્ટ થી ખૂબ જ સારી રીતના બધું થઈ જાય છે, અને આપડે એ થોડાક પણ વધારે પૈસા ખર્ચ કરવા પડતા નથી કે ઓનલાઈન આપણે બેંકમાંથી જ ડાયરેક પૈસા કટ થઈ જાય છે અને બીજું શું. લ ઓનલાઈન પેમેન્ટ થી ડાયરેક્ટ આપણા બેંક અકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય છે અને આપડણે ડાયરેક્ટ ત્યાં સુધી જવું પડતું નથી, એથી કરીને ઓનલાઈન પેમેન્ટ મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું અને ઓનલાઈન પેમેન્ટ યુઝ કરવાનો એક ફાયદો અમને એ પણ થયો છે કે, અમારે છે ને મતલબ પૈસા એટલા બધા સચવા પડતા નથી, અને મતલબમાં પૈસામાં શું આવે કે મતલબ અત્યારે ફાટી જવાનો ગમે તે મૂકી દેવાનો અને ભૂલી જવાનો, બધો ભય હોય તો બધો ભય નીકળી જાય છે અને ઓનલાઈન પેમેન્ટ ખુબ જ, સારી રીતના ઉપયોગો કર્યા કરીએીએ જેથી કરીને મને તો ખુબ જ સારું લાગ્યું અને હું મારા ઘરના લોકોને પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવા પ્રેરુ છ હમણાં તો, કારણ કે ઓનલાન પેમેન્ટ અમારી ઘરના બધા જ લોકો હમ ઉપયોગ કરતા થઇ ગયા છે પેલા મતલબ, માટેને પેમેન્ટ ફેક એવું લાગતું હતું પરંતુ હમં શું થયું છે કે ઓનલાન પેમેન્ટ, સારી રીતના તે લોકો ઉપયોગ કરતાં થઈ ગયા છે અને પહેલાં પહેલાં તો બધાને એવું જ લાગે કે તે ફેસ અને તેનો યુઝ કરવામાં ખૂબ જ એવી, પરેશાનોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પછી ધીમે ધીમે તે લોકો શીખી ગયા અને હવે બધી જ વસ્ત સુધી ઓનલાઈન પેમેન્ટ દ્વારા જ ટ્રાન્સફર કરી દે જેમ કે, ઘરના જે બધા લાાઈટ બિલ હોય વીજળી બિલ હોય અને મતલબ એટલે કે ટેલિફોન બિલ હોય, એ બધા બિલ છે ને એ લોકો બધા ઘરથી જ હમણાં તો ભરી દેતા હોય છે અને બીજી બધી વસ્તુ કે જેમ કે, આપડે કઈ પણ ખાવાની એ વસ્તુ મગાવવાની હોય તેમ કે, આપણે કઈ પણ વસ્તુ મંગાવ હોય એમેઝોન કે ફ્લિપકાર્ટ થી પણ, તો બધી વસ્તુમાં પણ આપણે ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ કરી શકીએ, અને ઘર બેસીને જ બધી વસ્તુ મંગાવી શકીએ અને તેના માટે પૈસા આપડણે બહાર લેવા જવા પડતું નથી જેમકે હવે જો આપણે કોઈ પણ વસ્તુ લાવવું હોય. તો તેના સારું બેંકમાં જવું પડે, પૈસા ઉપાડવું પડે, અને પછી ત્યાર બાદ આપણે કેશ તેમને આપી શકીએ. પતેલ આપણે ઓનલાઈન પેમેન્ટ ચાલવાથી શું થાય કે આપણે ડાયરેક્ટ જ આપણા ખાતામાંથી પૈસા તેમને આપી શકીએ. અને એના માટે આપણે બેંકમાં પણ ન જવું પડે અને ખાલી આપણે બસ ટાઈપ કરવાનું હોય. આપડો જે પિન સેટ કરીયો હોય બસ એટલે શેને આપડા માથી પૈસા કટ થઇ જાય. અને એમને પોચી જાય. અને આ સર્વિસમાં એ લોકો પૈસા લેતા પણ નથી. જેથી કરીને એમ આપણને ખુબ જ વધારે એવું સારું પડે શે. અને મેતો કવું શુકે આપ ઓનલાઈન પેમેન્ટ તજ ઉપયોગ કરવો જોઈએ.
હા તમારી વાર એકદમ સાચી છે. આપણે જેટલું વધારે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરશું, તે આપણા માટે સારું જ છે. કારણ કે મે પણ આ બધા ઘણા બધા પ્રકારના ખર્ચા ઘર ખર્ચા પછી છે દુકાનમાં કોઈ પણ પ્રકારના ખર્ચા કરુ છુ, તે ઓનલાઈન જ કરું છું. કારણકે આપણને ઘણી બધી જગ્યાએ કામ આવે છે. અને યોગ્ય રીતે આપણે એને સાંભળી શકીએ છેએ કે છે તે સારી રીતે તેનું જ્ઞાન આપ્યું. કે કેવી રીતે યુઝ કરવો જોઈએ. ને કેવી રીતે ન કરવું જોઈએ. તમે જાણો છો કે આપણે જે ઓનલાઈન પેમેન્ટમાં ઘણી બધી પ્રોસેસ કરવી પડે છે. જેમકે આપણે જે જે સ્કેનરમાં આપણે કોઈને પૈસા નાખવાનો હોય, તો પછી ત્યારે આપણે પીન આપણે પોતાનો નાખવો પડે છે. એટલે એ પીન કોઈને શેર નહીં કરવું જોઈએ. કારણ કે તમે જાણો છો કે એ બિન આપણે કોઈને શેર કરશું તો પછી આપણા અકાઉન્ટ માટે જે પણ બધા પૈસા હશે તે લોકો ઉપાડ લેવાની શક્યતા વધારે રહેશે. એટલે કે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે, આપણે જે કોઈ પણ પ્રકારનાવા જે આપણા ખર્ચા ચૂકીવો છો ઓનલાઈન પેમેન્ટ વખતે તો પછી આપણે જેએ પીન આપણે ડાયલ કરીએ છીએ તે કોઈને દેખાવો નહી જોઈએ. અને યોગ્યરીતે આપણે સાચવીને ડાયલ કરવો જોઈએ. અને પછી આપણે પેમેન્ટ કરવું જ જોઈએ. કારણ કે આવું બધા ઘણા બધા આપણા દેશના એટલે કે આમ આપડા આજુબાજુ કોઈ પણ આવુ વ્યક્તિ ઉભે રહેલા હોય ને પછી આપણેે કરી દઈએ તો પછી એ લોકોના મગજમાં ઘુસી જાય છે અને પછી એ લોકો આવુ યાદ કરીને ગમે તે આપણા બેંક અકાઉન્ટ હેક કરી લે છે. એટલે પછી આપડા જે આપડા બેંકમાં ઘણા બધા એટલેકે પૈસા હશે તે પછી એ લોકો ઉપડીલે છે આરામ થી. એટલે કે આપણને એ બધી પરી ટી દૂર રહેવા માટે આપણે પીન આપણેે કોઈને શેર નહી કરવું જોઈએ. અને યોગ્ય રીતે આપણે સાંભળવું જોઈએ.
હા ભાઈ હા ભાઈ એ વાત તોરી એકદમ તમે સાચી કહી. કારણ કે જો આપણે કોઈને પિનનુ સેર કરી દેેશું તો પછી આપડે તકલીફ માં મુકાઈ જઈશું. કારણ કે પિન શેર કરવાથી શું થાય શકે આપણે મતલબમાં આપણા માટેથી પૈસા કોઈ એ લોકો ઉપાડી શકે. એ બધી તકલીફ થઈ શકે છે. પરંતુ જો એ લોકો પાસે ફોન હોય ત્યારે તે બધી તકલીફ થઈ શકે છે. અન્યથા એવું થવાનું ચાન્સીસ ખુબ જ વધારે ઓશા થઈ જતા હોય છે. પરંતુ તો પણ આપણે મતલબમાં થોડુંક એવું સારી રીતના કામ કરવું જોઈએ. અને થોડુંક પણ આપણે મતલબમાં રિસ્ક ન લેવું જોઈએ. કારણ કે આ બધી એકદમ બેંક સાથે જોડાયેલી વાત શે. અને આપડા પૈસા ની વાત શે. તો આપણે મતલબમાં આપડા પૈસા એમાં જતા ન થાય. તે માટે આપણે એટલુંક તો આપડે થોડુંક રિસ્ક લઈને સારી રીતના કામ કરું જેવા ને મતલબ મા કોઈને પીન ન શેર કરવું. અને બીજી વાત કે આપણે છે ને કોઈને ફોન પણ ન આપવો. નેજે ચોરીથી જે ફોન તો પણ આપડે મતલબ આપડે પીન જે સેટ કરેલી ન ખબર હોવાથી એ લોકને ખુબજ વધારે એવું અ મતલબ પૈસા ઉપાડી ન શકે. અને જે થી કરીને આપણને ખુબ જ વધારે એવું સારું પડી જાય છે. કે મતલબ પૈસા ન લઈ શકે એ લોકો. એટલે મે તો એવું જ કહુ છું કે પિન આપડે કોઈને શેર ન કરવી જોઈએ. બાકી તો ઓનલાઇન પેમેન્ટ મને ખુબજ વધારે સારું લાગ્યું. અને ઓનલા પમેન્ટ બીજી જગ્યાએ એક થોડીક પરેશાની ઉભું કરી શકે છે. જેમ કે મતલબમા અમે જો અમે રતનગઢ જ્યારે ફરવા ગયા હતા. તો ત્યારે શું થયું કે ત્યારે છે ને ઓનલાઈન પેમેન્ટ અમે ઉપયોગ કરી નત શક્યા. એનું કારણ એ થયું કે મતલબમાં ત્યાંના લોકો છે ને ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા જ ન હતા. મતલબ મા જે ડુંગર વિસ્તારમાં હોય તો ત્યાંના લોકો મતલબ મા ઓનલાઈન પેમેન્ટ ખુબ જ ઓછું કરે છે. અને ત્યાં મતલબમાં નેટવર્કનો પ્રોબ્લમ ખુબ જ વધારે હોય. અને એ લોકો દેનઢી કરીને ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ કરતા નથી. તો અમે શું કે અમો ઓનલાઈન પેમેન્ટ જ લઈ ગયેલા હતા. મતલબમા ત્યારે અમે કેશ જ ના લઈ ગેલા. તો કેશ ખુબ જ ઓછું લઈ જવાના કારણે અમને ખુબ જ એવી તકલીફ નો સામનો કરવો પડ્યો. અને ત્યાં જઈને પછી ખબર પડી કે ત્યાંના લોકો તો ઓનલાઈન પેમેન્ટ જ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા જ નથી. તો ઓનલાઈન પેમેન્ટ ક્યારે કામ લાગે કે, જયારે મતલબમા આપણે પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા હોય. અને સામે વાળો પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતો હોય. તો જ આપડે સારી રીતના મતલબમાં પૈસા કમાઈ શકીએ. અને આ મતલબમાં તો જ આપડણે સારીતના પૈસા ટ્રાન્સફર કરી શકીએ. પરંતુ આપડે એમ જ ત્યારે ટ્રાન્સફર ન કરી શકીએ. અને અમારે મતલબમાં ત્યારે કેશ જ પૈસા ચુકવવા પડીયા. પૈસા હોવા છતાં પણ. પરંતુ એવી બધી તકલીફ નો સામનો આપડણે ન કરવો હોય, તો પહેલા તો આપડા દેશને બધા જ લોકોને ઓલાઈન પેમેન્ટ ક કરતાં શીખવવું જોઈએ. અને ડિજિટલ પેમેન્ટ મતલબમાં બધીજ જગ્યાએ પહોંચવું જોઈએ. અને આ પહોંચવા માટે આપણે પહેલાં આપણો દેશ થોડોક વિકસિત બનાવવો પડશે. અને બધાને મતલબમાં પહેલાં થોડીક જાણકારી આપવું પડશે. અને જો બધા ઓનલઈન પેમેન્ટ ઉપયોગ કરે તો પણ કંઈ નહીં. પરંતુ બધાને જાણકારી આપવી જોઈએ. કારણ કે કેટલાક લોકો પૈસા એવું કરીને ફ્રોડ કરીને લઈ લેતા હોય છે. તો પહેલા જો ઓનલાઈન પેમેન્ટ વિશે બધાને જાણકારી હશે, તો તે લોકો ખુબ જ સારી રીતે ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરશે. અને તેનાથી આપણે મતલબમાં ખુબ જ પૈસા ચોરી થવાનો ભય ઓશો થઈ જશે. પરંતુ જો ઓનલાઈન પેમેન્ટમાં કેટલા લોકોને ખબર ના હોય. અને તે લોકો મતલબમા બેંકમાંથી અમે ફોન ફોન આવ્યો શે. અને તેમને ઓટીપી અમે તમને ઓટીપી મોકલશું. તેતો ઓટીપી અમને આપશે એવું કહી દઈએ. અને પછી તે લોકો શેર કરી દે. તો તે લોકો મુશકેલીમાં પડી જાય શકે છે. જેથી કરીને આપણેે બધાને સમજાવવું જોઈએ કે એ બધું ફેક હોય છે. અને બધા મતલબમા જે ગામના લોકો હોય છે, તે લોકો વધારે પૂરતે એમાં પડી જતા હોય. પરંતુ આપડે થોડુંક ધ્યાન રાખીને મતલબ બધાને સમજાવીશું તે લોકો સમજી પણ જશે. એટલે ખુબ જ સારી રીતના આપડે ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતા શીખવી શકીશું. પરંતુ આપણેે આગળ જતા બધી જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ અ બધા શીખી જશે ને તો ત્યારેઆપડે ઓનલાનેમેન્ટ નો સઅ ઉપયોગ કરવા ખુબજ સારું પડી જશે.
હા તમારી વાત એકદમ સાચી છે. એટલે કે ઓનલાઈન પેમેન્ટ તમે કીધું કે, ઓનલાન પેમેન્ટ યુઝ કતરી વખતે એ ધ્યાન નાખવું જોઈએ કે આપણે આવા ડુંગરા પ્રદેશોમાં આપણે જઈએ આવા રટર્નમે કીધું કે અમે તો એટલે કે તે જગ્યાએ જઈએ તો પછી ત્યાં નેટવર્ક ન ઇસ્યુ પણ હોય છે. અને આપણે ત્યારે આપડે આમતો રોકડ વધારે નહી લઈ જઈએ, તો પછી આપડણે ઘણી બધી પરિસ્થિતિને આપડણે સામનો કરવો પડે છે. એટલે કે જ છે કે આપે જ્યાં આપણેે જો જે જગ્યા આપણે જવાના હોય ત્યાં આપણે યોગ્ય ત્યાં સર્ચ કરી લેવું જોઈએ ત્યાં નેટવર્ક બરાબર આવે છે કે નહીં, તે પ્રમાણે આપણેેવું જોઈએ તે પ્રમાણે આપણે કરવું જોઈએ એટલે કે આવું બધું ઓનલાઈન પેમેન્ટ ન મુખ્ય કારણ એ જ છે કે ઇન્ટરનેટ બરાબર હોવું જોઈએ. કારણ કે ઇન્ટરનેટ બરાબર નહી હશે તો પછી તમે કીધું કે આવા બધા પ્રકારની સમસ્યા થવાની જ છે. એટલે કે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતી વખતે આપણે ત્યા એ ધ્યાન રાખવું જો કે આપ નેટવર્ક કેવું ચાલી રહ્યું છે. તે પછી જ આપણે એન પેમેન્ટ કરવું જોઈએ કારણ કે આપણે નેટવર્ક બરાબર નની ચાલશે ને પ આપણે પેમેન્ટ કરી દઈશું તો ટ્રાન્ઝેક્શન ફેલ ફેલ જશે. જેના કારણે પછી આપણે પૈસા રિટર્નવાવામાંમાંજી એક વાર લાગશે એટલે કે આવી બધી મુશ્કેલો સામનો કરવા એના કરતા આપણે જે નેટવર્કમાં સારી રને આપડણે કામ કરશું તો પછી આવી બધી તકફ ન થશે એટલે કે ધ્યાન રાખ રાખવું જોઈએ. અને જે આપણા દેશમાં ઓનલાઈન પેમેન્ટ જે સુવિધા આપણને મળી છે. જેમ કે ગૂગલ પે છે, ફોન પે છે ઘણા બધા પ્રકારની એવી સુવિધા છે એને આપણે નેટ બેેકિંગ છે, આપણે ઘણા બધા પેલા ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ એવું બધા પ્રકારની જે મળ્યું છે. તેને આપણે યોગ્યરિટી યુઝ કરવો જોઈએ. આપ આપણા એટલે કે આપણા દેશના બધા જ નાગરિકોને આ બધી સેવાઓ મળવા જોઈએ. ને યોગ્ય રીતે લોકોને પૂરતું જ્ઞાન પહોચાડવું જોઇએ. પછી એ લોકો કામ કરવું જોઈએ. એટલે કે આ સુવિધા ખુબ સારી છે. અને આપણા દેશમાં તો આવી ઘણી બધી સુવિધા આવવાની જ છે નવી બધી. તેના વિશેછી આપણે વાતચીત કરીશું. સારું મળીએ પાછી આપડણે
હા ભાઈ ચાલો મળીએ. અને પછી આરામથી આપડે ડિજિટલ પેમેન્ટની બીજી બધી વાત પણ કરવાની છે. આરામથી કરીશું.
હા સારું.